હમ આપડે બધી વાત. દીદી ક આવ છાટા છાટા પછી પાછા બંધ થઈ ગયા.
અમારે ચાલુ ચાલુ થઈ ગય અત્યારે જ
બરાબર એટલે અહીંયા વરસી ને તમારા બાજુ આવી ગયા એમને
હા હા હ મને એક્સપ્લેન કર લગ્ન કેવી રીતે કરાવે?.
લગ્ન એટલે એજ જે પે ભગત લોકો આવ્યા ને આપડે કે મહારાજ તેવું એ લોકો ભગાયત લોકોને બોલા તો તે. કઈ બધી પૂજા ને બધું કરેને પછી બધા નાચેને તૂરવાગાે નાચેને બધા બધું ફરે ને એવું બધું કરે.
એટલે ઊચ્યા કરાવ નહી.
હ પૂજા કરાવેને એ લોકો ની પૂજા કરે એ હો.
હા એટલે જે પેલું કંસારી ખરીદી ની પૂજા કરે.
હમ પછી રાતના મોડે બાર પછી તે પેલું કો ફડે એવું કેયને
હે
કોળું બી એમાં કોળું બી ફોડે એમ સું બી કોળું ફોડે. પણ રાતે કોળું ફોડે એમ તો તે કોળું ભી નાચાડે એમ મજા આવે દેવતા કરે તેમાં હા ગોળું કાપે તે કાપે નહી ડાયરેક્ટ ફોડે.
એમ એટલે ઘોડ ઉપર ફેલું મૂકે કપૂર મૂકી ને તડક ને પછી પડે ના, એવું નહી પડે તમાર માં?
એવું નહ ફડે એમાં એમાં એવું નહ ફડે. એમાં શું કરે કોઈને ચાંદલો કાતા એું કઈ કરી દી જે નારિલ ને કરે ને
હા.
ચાર બાજુ તેઓ ચાંદલો કરી દે ને પછી સવારે કરે ને તો ચાર બાજુ એમ પલુ ક રોમિ લ પલુ નામે પલ ચાર સઈટ ચાર દિશમાં હા પછી ફોડી દે એમ તેઓ આમાં રાત વસ્તીમાં ચા ચ પ પરીવા માણસ
હા હા.
કુટું કુટુંબ ના કઈ ના ધોની પરિવારના તે લોકો બધા એમ ગોળ ફતે ઉભી રે જય પેલુ કરી વાળું. ને ગોળ ફ બધા ઉભ ર એમ કો પછી પેલી ભક્તાણ કે ભગત આવેલા રે ને તે બધું પેલું કરીને આપડે ને તે બધા એ નાચાડવા એમ. ચાર વાર કે સાત વાર. હ એ બધા ના ચાડે પછી બી બાજુ વળે એવું સાંતવાર કર પાડીને લખવાનું હ એ સાત વાર કે ચાર વાર હા
ચા આવે
હમ ચાર વાર કેવું બધન કરાવે પછી લાસ તેને પણ મોકલે પાછી પહિ ફોડી નાખે, પછી પ્રસાદ એને બધું વેચાય. ભગતતાણી કે ભગતજી જે આવેલ રેય તે
એટલે એના મિનિંગ હું થાય? ગોરું ફોરવાના મિનિંગ?
એટલે કોડફોડને એ એનો મિનિંગ મને ની ખબર મેં ભી હજુ તને કોઈ પૂયશુ ની પણ એમ એવું ફોડે મેં તને ખાલી કીધું એ રીતિ રિવાજ કીધા તને એમ
હા હા તે મને કવર પયડી.
કે આવું કરે એમ. તું અમારા બાજુ આવે ને તો બધું જોતા જ રહી જાય, કે આવુંહું
અજી નાયકિ એક્ટિવિટી કરીને ઘરમાંની બધી નીકળી જાય હ એનો મીનિંગ એમ થાય
હા.
અમુક તો મેં પણ જાણું. અમાર બાજુની કરે તો પણ મને ખબર
પણ એ એ આવું એનો મિનિંગ આ નઈ મળે તે પાછું અલગ આવે. તે કોળું કેવું તે કોળું કાપીને બહાર મૂકવાનું આવે રસ્તા પર અમારેમાં એમ
હ હ.
એ ચાર ચાર ખુણા પાહે ચોરાહ પાહે પેલું કેઈ ને ખબર ને રીલમાં આવે તે હ. તેવું ચાર ખ ચાર રસ્તા પાસે એક ખૂણામાં મકી આવવા નું એવુ બધું કઈ હોય તો.
પછી વરસાદમાં શું વેચે? એ કોડું વેચે?
હમ્મ
પરસાદમાં કોરું વેચે?
પાછો બોલ પ્રસાદ માં કોરું ની પ્રસાદમાં રવા બના રવો બનાવેલો હોય ને એ વેચે.
એ રવો વેચે એવું છે. એ દર વર્ષે કરવાનું?
દર વર્ષે ની હોય.
ત?
રાત મીસ એવું જે મેં રીત બીધું કીધું ને એમાંથી અઢું વસ્તુ અઢું વસ્તુ જ કરવાનું આવે પણ એ હું સવારે કરાય
ને અડધું સાંજે કરે
મીન્સ દર વર્ષે ની જયારે રાત વસ દેવતા રાખે ને. ત્યારે
હા પણ તે ક્યારે રાખે? એમ પૂછું મેં તને
કયું?
હા રાત વજતી દેવતા
દેખું એ કઈ માનેલા રય કાતો કોઈ વગત મગત કેય કરવા પડે એવું તો ત્યારે કરે બાકી તો બધાની બધાની પોઝિશન થોડી ને હોય કે બધા જ કરે કેમ કે આ લગન કરવાનું તેવુ જ
ઘણા ઘણા વર્ષે પછી કરે એમ અમુક
હા ઘણા ઘણા વર્ષે બાકી આ દેવતા એ રાત વસ્તી ઘણા ઘણા વર્ષે કરે બગીસ સવારે જે કરે ને તે દર વર્ષે કરે એમ
એવુ
અમારે હમણાં હ ક્યારે ગયા મહિના કે પેલા મહિનામાં એવું કરી લેતા
કરે છે.
હમ્મ
હ એ મ મોજા મળે ને સવારેવ
હે એમાં ન જ અમારે. એમાં ની ચમાડે એમાં ખાલી પેલું જે પગટ આવેલ રહે ને એને ચમાડે.
હા. તે માટે પણ પેલું બનતું હશે ને કાંદા લસણ વગરનું બનતું હશે હમ
હ
બસ જમાડ્યા નત શું આવાજતકે તારા.
ઓકે થક ય
અવાજટ કે.
હલો.
હા હવે અવા છે આવે. અવાજ અટકે છે તારો. હલો. અવાજત કે છે ભાઈ હા હવે કિલીન અવાજ આવે હલો હલો હલો અવાજ જ